હલો. અવાજ આવી રહી છે મારી?
હા આવી રહી છે.
જય શ્રી કૃષ્ણ ભાઈ. હા ભાઈ અમે તો મ, અમારે ઘરના તો બધા હારા જ છે બધા મજામાં છે. પણ આજ આ ડિજિટલ પેમેન્ટ ઉપર અમે વાતચીત કર્યા કરીએ છીએ, કારણ કે આજના આધુનિક યુગમાં ડિજિટલ પેમેન્ટ કેટલીક ઉપયોગી છે એ મને હાલના હમણે એક ઘટના બની ને તેના ઉપરથી મને સમજાયું.
હા, હા. કેવો ની
આ ઘટના એક એવી બનેલી કે હું જયારે અહ હમણાં ફરવા ગયો હતો ને, તો હું જયારે સેને કેશ ના લઈ ગયો હતો અને મારો ફ્રેન્ડ એક હતો તે પણ કેશ ના લાવ્યો હતો, પરંતુ તેની પાસે હું ડિજિટલ પેમેન્ટ નો ઉપયોગ હતો. તો તેને ડિજિટલ પેમેન્ટ કરાવ્યું હતું તો જેથી કરીને શું થયું કે અમારે કેશ પૈસા જ ન હતા તો ડિજિટલ પેમેન્ટથી તેમણે બધા ટ્રાન્ઝેક્શન કર્યા, અને અમારે કોઈ પણ જાતની વિઘ્ન ન ઉદ્ભવ્યું, કારણ કે ડિજિટલ પેમેન્ટથી શું કે આપણા બેંકમાં ના પૈસા ડાયરેક્ટલી જ તેમાંથી ટ્રાન્સફર થઈ જાય છે જેનો પણ આપવું હોય, અને આપણે પોતે કેશ કેરી પણ ન કરવું પડે, અને આપણે પોતે જ બધા જે ટ્રાન્ઝેક્શન કર્યા હોય તે બધી હિસ્ટ્રી પણ બતાવી દે સે, અને બહુ સેફ જ રીતના ટ્રાન્ઝેક્શન થઈ જતા હોય છે. જેથી કરીને ડિજિટલ પેમેન્ટ ખુબ જ ઉપયોગી સે એવું મને લાગે છે. શું તમે પણ ડિ જીટલ પેમેન્ટ નો ઉપયોગ કરો છો?
હા હું પણ હમણાં ડિજિટલ પેમેન્ટ ધીરે-ધીરે શીખતો સે કે કે અહ આ દુકાન ચાલી રહી છે તો તે તો ત્યાં ડિજિટલ પેમેન્ટ વાળા બધા બહુ આવે, એટલે અમે હમણાં તરત જ ડિજિટલ પેમેન્ટ વાળું નાયખું છે. કે ગૂગલ પે અવાજ કરે તેવું પેલું કે દસ રૂપિયા જમા થયા, વીસ રૂપિયા એટલે અમને ગૂગલ પે ની ખુબ જ જરૂર પડે છે, કેમ કે કોઈ વ્યક્તિ કેશ લાવ્યું હોય કે કે ન લાવ્યું હોય તેના લીધે અમે ગૂગલ પે નો ઇસ્તેમાલ કરીએ છીએ અમે અન્ય જગ્યા પણ બેંકમાં લાઈન માં ઉભી ન ન રહેવું પડે. અને તેના લે કેશ આ અને આખો દિવસ ન બગડે, તેથી ખુબ સારું કેહેવાય છ ડિજિટલ પેમેન્ટ
હા ભાઈ તેજ. હું મારી એક વાત કહું ને તો ત્યારે હમણાં જ અમે છે ને રતનગઢ અમે ફરવા ગયા હતા ડુંગર વિસ્તારમાં, તો ત્યારે શું થયું કે અમે પૈસા ના લઈ ગયા હતા અને ડિજિટલ અહ પેમેન્ટનો જ ઉપયોગ કરીને પૈસા ટ્રાન્સફર કરીશ એવું-એવું કરીને અમે ગયેલા હતા પરંતુ ડિજટલ પેમેન્ટમાં એક ખામી એ પણ સે કે જયારે નેટવર્ક ના આવે ને ત્યારે ડિજિટલ પેમેન્ટ સારી રીતે ઉપયોગ ન થઈ શકે, જેથી કરીને જ્યાં નેટવર્ક સારું હોય તા ડિજટલ પેમેન્ટ નો ઉપયોગ સારી રીતે થાય, જેમ કરીને અમે ઉપર તો ચડ્યા ડુંગર ઉપર પણ ત્યાં છે ને નેટવર્ક જ ન આવતું હતું, અને જયારે અમારે બહુ જ ખુબ અમને ખૂબ જ વધારે તરસ લાગીષઅને જયારે અમે પાણી લેવા ગયા, તો અમારી પર અમે જોયું તો અમારી પાહે તો કેશ જ નથી. તો અમે ડિજિટલ પેમેન્ટથી કે પૈસા ટ્રાન્સફર કરી દેશું એવું કરીને તા સ્કેન કર્યું પરંતુ અહ અહ નેટવર્ક ના આવવાના કારણે સે ને તે પૈસા ટ્રાન્સફર જ ન થયા, અને અમે પાણી ખરીદી શક્યા નહીં. જેથી કરીને આપણે થોડાક એવા કેશ પૈસા પણ રાખવું જોઈએ, બધું આપણે ડિજિટલ પેમેન્ટ ઉપર જ ન જાય લાગવું જોઈ, કારણ કે નેટવર્ક બધી જ જગ્યા આવતું નથી અને ખાસ કરીને ગામડા વિસ્તારોમાં તો સે ને નેટવર્ક આવટું જ નથી, જેથી કરીને આપણે એ વસ્તુ ખુબ જ ધ્યાન રાખવી જોઈએ અને થોડાક પૈસા કેશ પણ કેરી કરવા જોઈએ. પરંતુ ડિજિટલ પેમેન્ટ એ ખુબ જ સારી વસ્તુ સે. જયારે આપણે કેશ નું કેરી કરીએ તો અહ પૈસા ફાટી જવાના પડી જવાના, ભૂલી જવાના, અને ગમે ટા ખોવાઈ જવાના એવા બધા ભયો રહી, પરંતુ ડિજિટલ પેમેન્ટમાં એવા કોઈ પણ ભય રહેતા નથી, અને એમાં આપણે જે પણ ટ્રાન્ઝેક્શન કરીએ એની હિસ્ટ્રી આપણને બતાવી દેતી હોય છે. જેથી કરીને આપણે કહા પૈસા કેટલા વાપર્યા, કઈ જગ્યાએ કેટલા પૈસા યુઝ થતા સે, કેટ ટલા ખર્ચા થતા શે, કેટલી જગ્યાએ બચત થતી સે, એ બધી જ વસ્તુ આપણને ખબર પડી જાય સે. જેથી કરીને ડિજીિટલ પેમેન્ટ ખુબ જ સારી વસ્તુ સે. શું તમે પણ તમારા ઘરના લોકોને ડિજિટલ પેમેન્ટ ઉપર અહ વાતચીત કરવા માંગો છો કે તમે પણ યુઝ કરો એવી?
મેં એ ઘરના લોકોને કીધું જ છે કે તમે મો મોટાભાગે કેશ નો ઓછો ઇસ્તેમાલ કરો, ડિજિટલ પેમેન્ટ નો વધારે ઇસ્તેમાલ કરો. આ તે કોઈ પણ જગ્યાએ જાઓ ત્યારે તમારે વધુ કેશ ન રાખવો જોઈએ કેમકે આજ કાલનો જમાનો ખુબ જ ખરાબ છે, કે ચોરાઈ જવાનો ભય રહે, અહ કે તમે કીધું તેમ ફાટી જવાનો કે કેથે પર્સ વર્સ મૂકી આવવાનો તે પણ ભય રહે, અને તેના લીધે હું બધા ઘેરનાને કીધું કે તમે ડિજિટલ પેમેન્ટ વધારે વાપરો. હું હમણાં બેંકની સુવિધાઓનો ઘેરના લોકો એ ને કેશ ઉપાડ હારું જ લાઈનમાં ર ઉભું રહેવું પડતું હતું, હમણાં મે ની સિઝન ચાલે એટલે તાપ ખુબ જ વધુ હોય છે, તેથી લાઈનમાં રે ઉભું ર હેવું પડે, કોઈ પણ પેમેન્ટ કે ઉપાડવા હોય તો બેંક દા આ ફો ડિજિટલ પેમેન્ટ દ્વારા ટ્રાન્સફર થઈ જાય છે.
હા તેવું જ. હું મારા દાદાજી ની વાત કહું તો તેમને પેલા પૈસા લેવા જોવા હારું સે ને ત્યાષમ ખુબ જ લાંબી લાઈન માં ઉભી રહેવું પડતું, અને આજના હમણાં તો કેટલીક ગ્લોબલ વોર્મિંગ પણ વધી ગઈ સે અને ખુબ જ વધારે તાપ લાગે છે. જેથી કરીને જે મોટા અહ જે જેમની આયુ વધારે હોય તેવા લોકોએ તો અહ વધારે ટાપમાં જવું જ ન જોઈએ, જેથી કરીને જો મારા દાદાનું હું ડિજિટલ પેમેન્ટ ચાલુ કરાવી આપી. પહેલા-પહેલા તો તેમને શું થયું કે ડિજિટલ પેમેન્ટ ઉપર તેમને ભરોસો જ ન થતો, એમાંથી ગવર્મેન્ટે સ્કેમ થઈ શકે એવું તેમને લાગતું હતું પરંતુ હવે તો તે ખુબ જ સારી રીતે ડિજિટલ પેમેન્ટ ઉપયોગ કરતા થઈ ગયા સે, અને ખુબ જ સારી રીતે ડિજિટલ પેમેન્ટ થી કોઈ પણ વસ્તુ મંગાવી લેશે, કોઈ પણ વસ્તુ જે પણ અહ ટ્રાન્ઝેક્શન કરવું હોય તે ઘરેથી જ કરી દેતા હોય છે. જેથી કરીને ડિજિટલ પેમેન્ટથી મારા દાદા જીષને ખુબ જ વધારે શાંતિનો અનુભવ થયો છે, અને બધી જ વસ્તુઓને ચાલીને અને પોતાનો સમય પણ ન ગવાવો પડે, જેથી કરીને ઘરેથી જ બધી વસ્તુ ટેઓ ટ્રાન્સફર કરી દે શે, અને ઘરેથી જ પૈસા ઉપાડી પણ દેશે, અને તેમને ખુબ જ લાભદાયક થયું છે એવું મને લાગે છે ડિજિટલ પેમેન્ટ..
હા તમારી વાત સાચી છે કે તે લોકને ગ્લોબલ વોર્મિંગ અને તાપ ન લાગે એટલે તેઓને અમે શીખી દીધું છે, તે ખૂબ જ જરૂરી છે કે ડિજિટલ પેમેન્ટ આપણે કોઈ પણ જગ્યાએ લાઈટ બિલ ભરવું હોય તો ફોનમાંથી અહ બિલ ભરાઈ જાય અને અન્ય કોઈ પણ બિલ તરત જ ભરાઈ જાય કે આપણા માટે ખુબ જ ડિજિટલ પેમેન્ટ એ ખૂબ જ ઉપયોગી બને છે. આપણે જાત-જાતની સ્કીમ આવે, કે તમે આટલા ટકા વ્યાજ લેવો તે ખૂબ જ જ જરૂરી છે ડિજિટલ પેમેન્ટ.
હા તેવું જ હું અમણા ડિજીિટલ પેમેન્ટ થી એકમ એવું પણ એક અપડેટ આવ્યું હતું કે તેમાં આપણે લોન પણ લઈ શકીએ અને કેટલીક એવી વસ્તુઓ ડાયરેક આપણે પોતાના પરથી જ લઈ શકીએ અને આપણે તે કેટલા ટકા કપાઈ જશેને એ બધું આપણે આપ ઠતું રહીશ ઓટો કરીને જે ખૂબ જ સારી વસ્તુ છે કારણ કે જયારે લોન નેવું લેડી હોય તો તેના હપ્તા ભરવા જવા સારું ગમે તે જગ્યાએ હપ્તા ભરવા જવું પડે છે પરંતુ આજના આધુનિક યુગમાં આપણે પોતાના ફોનમાંથી જ બધું કરી શકીએ છીએ અને ઘર બેઠા જ બધું કરી શકીએ છીએ હમણાં તો હું જે પણ વસ્તુ મંગાવશે ડાયરેક્ટ ઘર બેઠા આવી જાયશે કારણ કે ડિજિટલ પેમેન્ટ થી શું ઘર બેઠા જ બધી ટ્રાન્ઝેક્શન અને બધી જ વસ્તુ થઈ જતી હોય છે જેથી કરીને ઘર બેઠા જ હું લાાઈટ બિલ ભરી દઉ છું કેટલાક રિચાર્જ કરી દઉ છું અને બધા પણ ટ્રાન્ઝેક્શન કરવું હોય તે બધું ઘરેથી જ કરી દેતો હો છું જેથી કરીને ડિજિટલ પેમેન્ટ મારા આધુનિક યુગમાં ખુબ જ વધારે ઉપયોગી સાબિત થયું છે અને ડિજિટલ પેમેન્ટ ઉપયોગ કરવા હું મારા બધા જ ગામજનોને ખૂુબ જ પહેરું છું અને બધા ગામજનો પહેલા તો ખુબ જ દરતાટ પરંતુ હું ગામજનોને અ ડિજટલ પેમેન્ટ ઉપયોગ કરવા ખુબ જ પ્રેરિત કર્યા છે અને તેઓ પણ હવે આજકાલમાં ડિજટલ પેમેન્ટનોો સારી રીતે ઉપયોગ કરતા થયા છે કારણ કે ગામડામાં લોકો કેવા હોય તેમને ખુબ જ સારી રીતે ભરોસો ન થયો હોય કે ભાઈ એવું તો કેવી વસ્તુ કે ભાઈ આપણે જાતે જો ટ્રાન્ઝેક્શન કરી દઈએ અને પૈસા આપડા બેંક માંથી કપાઈ પણ જાય એ લોકોને લાઈનમાં જઈને ઉભી રવાની એ જ આદત પડેલી હોય અને એ લોકો આ બધી વાત તો માને ન પરંતુ તેમને હું બતાવ્યું અને પ્રૂફ આપ્યું કે ભાઈ એવી રીતના આપણેે ઘરે બેઠીને બધી વસ્તુ કરી શકીએ ઘરે બેસીને આપણે બધા પૈસા ઘરે લાવી શકીએ અને આપણે બેંકમાંથી કપાઈી જાય જેથી કરીને મારા ગામના લોકો મને ખૂબ જ સારી રીતે માનતા થયા હશે શ તમે પણ તમારા ગામમાં એવું પ્રેરિત કર્યા છે બધા લોકોને જેમને આ બધી જાણકારી ન હોય ડિજિટલ પેમેન્ટ વિશે.
હા હું પણ અમારા ગામના લોકોને કયાજ કરું કે તમે કેશ નો ઓછો ઇસ્માલ કરો ડિજિટલ પેમેન્ટ નો વધારે ઇસ્તેમાલ કરો કેથી તમારા કોઈ પણ નક નોકરી જતું હોય તો કેશ ઉપાડવાનો હોય. તેઓને લાઈન માં ઉભરાવાના આપે અને આખો દિવસ ન રોજ ના બગડે તેથી અમે લોકો પણ લોકોને જાગૃત કરીએ છે કે તમે સમય ન બચત કરો આજના આધુનિક યુગમાં તો સમયનો બચત કરવો ખૂબ જ જરૂરી છે અને તે માટે અમે પણ લોકોને પ્રેરિત કરીએ છે કે તેના લીધે અને લોકોને સારું રહે છે. અને જલ્દી પેમેન્ટ થઈ જાય છે અને સમય ન બચત ખૂબ જ જરૂરી બને છે.
ખૂબ જ જરૂરી વસ્તુ છે કારણ કે જયારે પણ આપણે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરીએ તો ત્યારે આપણી સમયનો બચત થાય અને આપણી જે પણ શક્તિ ન ઉપયોગ થતો હોય જેમ કે ત્યાં જવાનો વાનું અને જેમ કે આપણે જવાવામાં પેટ્રોલ પણ ખર્ચ થઈ જાય એ બધી વસ્તુ ખૂબ જ ઓછી થઈ જતી હોય છે અને જેથી કરીને આપણે બચટ પણ વધારે કરી શકીએ છીએ કારણ કે ત્યાં સુધી આપણે એમાં પૈસા લેવા બેંક સુધી જવું પડે એટીએમ સુધી જવું પડે. તો આપડા પૈસા પણ ખર્ચાય ઉપરથી ત્યાં સુધી જવા આવવાનો આપણને થાક લાગે આપડી શક્તિ જાય સમય જાય એટલા સમયમાં આપણેે ઘરેથી જ બધું ટ્રાન્ઝેક્શન કરી દઈએ ને તો આપડી શક્તિ પણ ના જાય સમય પણ ના જાય અને તે સમયનો આપણે સદુપયોગ કરી શકીએ જેથી કરીને ડિજિટલ મેન્ટ ખુબ જ સારી વસ્તુ છે અને આપતકાલીન વસ્તી આપતકાલીન સ્થિતિમાં છે ને તે આપણને જરૂર પડી શકે છે જેમ કે ડિજિટલ પેમેન્ટ ચોવીસ કલાક ઉપયોગી થઈ શકે છે આ બેંક ના જેવું નહી કે ભાઈ કે ચાર વાગે બંધ થઈ જશે એટલા વાગે બંધ થશે પછી પૈસા ઉપાડી ન શકે. કે એવી વસ્તુ નથી જે પણ પેમેન્ટ હું કે ચોવીસ કલાક ચાલતી હોય છે ટવેન્ટી ફોર સેવન તો આપણે શું કે ડિજિટલ પેમેન્ટ ગમે ત્યારે ઉપયોગ કરી શકીએ અને ખુબ જ સારી રીતે ડિજિટલ પેમેન્ટ નો ઉપયોગ કરી શકીએ જેથી કરીને ડિજિટલ પેમેન્ટ નો હું ઉપયોગ કરું છું મારા ઘરજનોને પણ ડિજિટલ પેમેન્ટનો જ ઉપયોગ કરવા કહું છું અને મારા જેટલા પણ સગા સંબંધીઓ છે તેઓ પણ ડિજિટલ પેમેન્ટ ઉપયોગ ન કરતા હતા પરંતુ અમને જોઈને બધા જ ડિજિટલ પેમેન્ટ નો ઉપયોગ કરતા થઈ ગયા હશે અને મે મારા ગામજનોને પણ ડિજટલ પેમેન્ટ નો ઉપયોગ કરવા પ્રેરું છું શું તમે પણ પ્રેરો છો?
હા અમે એવી પેરી જ છે કે ગામજનો તમે ડિજિટલમેન્ટ વધારે પણ આવી જ રીતે વાત આગળ ડિજિટલ પેમેન્ટ વિશે વાત કરો છો.
હા હા ચાલો ભાઈ આપે મળીએ હવે ડિજીિટલ પેમેન્ટ બધાને શીખવીએ.
હા.